હેલો કેમ છો બેન.
હા મજામાં.
હ અ તમને મારી અવાજ આવે છે.
હા આવે છે.
હા તો હું તમારી જોડે વાત કરવા માંગુ છું, જરા પાણી વિશે.
સારું કરું.
પાણી છે ને. એ પૃથ્વી પરનું અમૂલ્ય અને જીવનદાયી તત્વ છે. અને જેનું રાસાયણિક સૂત્ર શું છે ખબર તમને એસ ટુ ઓ. એનું રસાયણ સૂત્ર છે. માનવ શરીર નો લગભગ નાઈન્ટી પસેન્ટ ભાગ છે ને પાણી થી બનેલો છે. પીવા માટે ખેતી અને ઉદ્યોગો માટે અનિવાર્ય છે. માનવીય અસ્તી. તોઆ પ્રકૃતિનું સંતુલન અને તમામ જીવસૃષ્ટિનો. આધાર પાણી જ છે પાણી પર જ નિર્ભર છે તેથી જ કહેવાય છે. કે જળ એ એ જ જીવન છે આપણેે ઘણી બધી જગ્યાએ જો. આપડણે ગમે ત્યાં આવતા જતા લોકો હોય ને પાણીની પરબો હોય. ત્યાં એ જ લખેલું હોય છે કે જળિત જીવન છે આપણે પાણી બચાવવું જોઈએ અને ઘણી જગ્યા આપ લખેલું હોય પાણી બચાવો. તો એ બધા લોકો એ ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે પાણી બચાવવું એ આપણા લોકો માટે બહુ મહત્વનું છે. આજના સમયમાં પાણીનો દુરુપયોગ. અટકાવો અને તેની વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. એ આપણી સૌની નૈતિક ફરજ છે. પાણી આપણા બધા લોકોના જીવનમાં ખુબ જ અગત્યનું છે, પાણીને જો મુખ્ય સ્ત્રોત ની વાત કરું, તો પાણી શું છે કે વરસાદ ભૂગઅ ભૂ ભૂગર્ભ જળ અને સપાટી પરનું જળ. એમાં છે ને વરસાદ છે ને પૃથ્વી પર મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત છે અને કુવા અને બોરવેલ, દ્વારા મળતું જમીનની અંદર પણ પાણી રહી છે. અને નદીઓ તળાવ ઝરણા અને ડેમમાં સંગ્રહિત પાણી તેની સપાટી પર નું જળ કહેવાય છે, કારણ કે એ ઉપર લોકો. અ તેમને વ્યવસ્થિત રીતે રાખે છે, કે આપણાને સમય આવે ત્યારે પાણીનો ઉપયોગ મળી શકે ને હું પૃથ્વીની સપાટી પર આચરે છે ને અ એકોતેર ભાગ, વસટ ભાગ માં પાણી આવેલું છે, આ કુલ પાણી માંથી છે ને અ પાણી છે ને સમુદ્રમાં ખૂબ જ અ સમુદ્રનું પાણી છે, ને ખારું અને બિન ઉપયોગી હોય છે. અને માત્ર ત્રણ પસેન્ટ પાણી છે, ને મીઠું છે જેમાંથી મોટા ભાગ. બરફ સ્વરૂપે જામી ગયેલા છે, અને એની પછી હું વાત કરું ને સ્વાસ્થ્યના મહત્વ માટે, હા તે પાણી છે, ને શરીર માં ઝેરી તત્વ બહાર કાઢવા માટે મદદ કરે છે. અને ત્વચાના વિશે વાત કરું તો ત્વચાને ચમત્કાર અને સ્વસ્થ રાખે છે. અને એ પાણીથી છે ને શરીર નુ તાપમાન નિયંત્રણ રહે છે. અ રાખવા માટે છે ને અ શરીર નુ તાપમાન છે ને નિયંત્રણ રાખવા માટે છે ને તેનો ખૂપ્ય અ ખૂબ જ મુખ્ય ભાગ ભજવે છે. અને પાણી તો પાચન ક્રિયા ને મજબૂત અને ગતિશીલ પણ બનાવે છે. પાણીની આપણા જીવનમાં બહુ અગત્યની, અ બધા લોકોને અગત્યની અગત્યની જો હું સૂચના આપ અવાજ માટે કહું ને તો પાણી આપણે બધાએ બતા બચાવવું જોઈએ જેમ કે આપણે. નાવા માટે જઈએ છીએ તો નળ ચાલુ કરીએ છીએ તો એ ડોલ ડોલમાં ભરીને નાહીએ ને તો આપણે પાણીનો બચાવ કરી શકીએ અને જેમકે મેં કીધું આપણે જયારે હાથો ધોઈએ ને તો નળ ચાલુ ઘણા લોકો નળ ચાલુ રાખે છે. તો તેમાં જયારે આપણે હાથ ધોઈએ ને ત્યારે નળ બંધ કરી દેવું જોઈએ. અને જેટલું પૂરતું પાણી ની જરૂર છે તેટલું જ યુઝ કરવું જોઈએ પાણી બચાવવાના છે ને ઘણા ફાયદાઓ છે. એ આપણા ને આપણા જીવનમાં બધા લોકો માટે ખૂબ જ અગત્યનું છે, અને કેટલાક લોકો છે કે પાણી ચાલુ રાખે છે અને કપડા ધોયા કરે છે ડોલ માંથી પાણી વહેતું રહી છે વ તું રહે છે તો તેમાં પાણીનો દુરપયોગ થાય છે બધા લોકો એ પાણી બચાવવા માટે છે ને બધાએ આગળ આવવું જોઈએ જેમ કે ધારો કે આપણે કથે જાતા હોયને કોઈ જગ્યાએ નડ જો ટપ તું હોય ને તો આપણે જો દેખાય ને તો આપણે એને બંધ કરી દેવી જોઈએ. પછી એ કોઈનું પણ પાણી હોય એ ન વિચારવું જોઈએ આપણે એક માનવતાનું. અ પ્રતિક બનવું જોઈએ કે હા એક સારું નાગરિક બનીને આપણે એના પર ધ્યાન આપવું જોઈએ તમે શું કેવા માંગો છો બેન?
બેન તમે જે કીધું તદ્દન સાચું છે, એકદમ સાચું કીધું તમે હે કેમકે પાણી જે છે ને એ આપણા જીવનનું મૂળ છે. પાણી વગર જીવન અસ ક્ય છે, પાણી વગર જીવનની કલ્પના કરવી કરી નહી શકીએ. કેમ કે પાણી છે ને જીવનનું અ એક ઉપર વાળાની એક અમૂલ્ય ભેટ છે.
ને આ માનવ હું માનવ માનવ પણ પ્રાણી પશુ, પક્ષી, વૃક્ષ, સમગ્ર જીવનને પાણીની જરૂરિયાત છે. પાણી ના વગર અસ્તિત્વ વિચારી જ નહી શકીએ આપણે એલે આજે આપડે જો પાણી બચાવીએ ને કેમ કે આજકાલ લોકો છે ને પાણીનો દુરુપયોગ વધારે કરતા છે. ને આપણામાં છે ને આપણા દેશમાં પાણી છે પરંતુ એમાં વધારાનું પાણી સમુદ્રમાં છે. સમુદ્ર છે ને ખારા સમુદ્રમાં ખારા પાણી છે. વધારે રહીને આપડું જો પાણી પીવા લાયક યોગ્ય લાયક જે પાણી છે ને આપણને જીવન જરૂરિયાત એ આપણને તલાબ તાલાબમાં કુવામાં એવી જગ્યા એ મળે છે. ખબોચિયામાં તાલાબ કુવા ભરેલા હોય ને એમાં મીઠું પાણી હોય અને સમુદ્રમાં છે ને ખારું પાણી હોય જે આપણને પીવા લાયક નથી. એના માટે સરકાર બધું ફિલ્ટર ની વ્યવસ્થા કરતી છે. કેમ કે આપડે જો પાણી નો દુરુપયોગ કરીએ ને આપની આવનારી પીઢી છે ને એના માટે પાણી ની બહુ પેલી એલોકો તકલીફ પડી જશે ને પાણી અપૂરતું નથી પણ પાણીનો દુરપયોગ ના કરવો જોઈએ કેમ કે જ્યાં પાણી નથી ને જેમ કે રાજસ્થાન એ સાઈડ ના લોકો માં છે ને તા પાણી નથી એ લોકોને ખુબ જ દૂર દૂર ચાલીને એ લોકોને માથા પર એટલા બધા અ સામાન માટલા વાટલા ઉચકીને રેતીઓમાં જાય આટલા તડકામાં ને પછી એ લોકો દૂર દૂર થી પીવા લાયક પાણી ના આવે એટલે પાણીના ો ને દુરપયોગ ના કરવો જોઈએ ને જેમ જેમ તમે કીધું ને કે હાથ ધોવા માટે પાણીનો બગાડ ના કરવો જોઈએ એ તદ્દન વાત સાચી છે આપણને આસપાસના લોકોને આપણા છોકરાઓને આપણને એજ શીખવવું જોઈએ કે જ્યાં જરૂરિયાત હોય ને તેટલું જ પાણી પૂરતું આપણને ઉપયોગ કરવો જોઈએ જેમ કે લોકો આ તો તમે વાતધ સાચી કીધી કે છોકરાઓ છે આલા છોકરાઓ નળચાળુ કરી દે ને હાથમાં સાબુ લગાડે ને એના પછી પાણી જાય વેસ્ટેજ ને લોકો હાથ ઘસતા હોય એમાં કેટલું પાણી દુરુપયોગ જાય છે એ આપણને છોકરાઓને ઘેરમાં સ્કૂલોમાં આસપાસના આપણા લોકો છે ને એ લોકોને સમજાવવું જોઈએ કે આવી રીતના પાણીનો બગાડ ના કરવો જોઈએ આપણને જરૂર હોય ત્યારે જ પાણી ચાલુ કરો પાણી ન પેલો ભહાવ ઓછો રાખો લોકો કેટલાક લોકો છે ને જે બિલ્ડિંગોમાં ને મોસ્ટ ઓફલી બંગલાઓમાં તો એવું છે ને કે વાસણ જો એક બે વાસણ હોય ને પાણી ન એકદમ ફાસ્ટ નલ કરીને એમાં પાણી નો બગાડ કરે છે વાસણ ઘસે છે અરે ઓછા પાણી આવી વાસણ ઘસાઈ જાય લોકોને એવું સમજવું જોઈએ કે ભાઈ જ્યાં પાણી નથી મળતું ને એ લોકો ના વિશે વિચારવું જોઈએ કે ભાઈ આપણને મળતું છે તો આપણે એનો દુરપયોગ ના કરવું જોઈએ કેમ કે પાણી છે ને ઈશ્વર ની બહુ મોટી મોટી એકદમ અમૂલ્ય એકદમ ભેટ છે જીવન પાણી વગર વિચારી જ ના શકીએ આપડે ને પાણી મર્યાદિત છે અનંત નથી ધરતી પરનું મોટા ભાગનું પાણી છે ને આપ મે જેમ તમે કીધું ને કે સમુદ્રમાં છે તો આપડે એમ ના વિચારવું જોઈએ કે પાણી આપણી પાસે બહુ છે સમુદ્રમાં ખારી પાણી છે ખારું પાણી છે પણ પીવા લાયક નથી હેલો આપડે આજે આપડે આજે જો પાણીનોો સદઉપયોગ નહીં કરીએ ને તો આવતી આવતી પીડીી માટે પીવાનું પાણી મેળવું ખુબ જ મુશ્કેલ બની શકે છે પાણી બચાવવા માટે આપણે રોજિંદા જીવનમાં કેટલાક સરળ પગડા ભરી શકીએ છીએ જેમ કે દાંત સાફ કરતી વખતે હાથ ધોતી વખતે જેમ તમે કીધું એ છોકરાઓને એકદમ નાના છોકરા હોય ને ત્યારથી જ સમજાવવું જોઈએ પાણીનો ત્યારે પાણીનો બગાર નિષ્ાન કરતી વખતે સાવરમાં છે ને પાણી નો બગાડ બહ વધારે થાય છે એના કરતા બાળ નાના છોકરાઓને હમણાં ને મોટાઓનું ભી સમજવું જોઈએ કે પાણી બહ અમૂલ્ય વસ્તુ છે એના કરતા ઢોલમાં પાણી ભરો ને સારી રીતના ના આ લોકો છે ને મોટા મોટા બંગલાઓમાં બિલ્ડિંગોમાં સવાર ચાલુ કરીને અહીં નીચે કલાકો સુધી ઉઊભા રહે છે એમાં નહવાનું નથી પૂરતું હોવાતું એમાં પાણીનોો બગાડ થાય છે વેસ્ટેજ પાણી ઘણું જાય છે એમાં એ જેમ જેમ કે આપડા પાણી જો આપણને પાણી ની કિંમત જાણવાની હોય ને તો જે ગામડાઓમાં વિચારોને પાણી ના મળે ખેડૂતોને પાણી ના મળે તેવી જગ્યા કે પાણી બહુ અનમોલ વસ્તુ છે
ને સરકાર ને આપણી સંસ્થાઓ છે ને સમાજ દ્વારા પાણી સંરક્ષણ અને જાગૃતિ ફેલાવી જોઈએ પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ કરવું બી જોઈએ આપણને ને આપડી નદી નાળાઓ આસપાસ ના તળાવો આપણને સ્વચ્છ રાખવા જોઈએ આપણે સરકાર ને એવી ઘોષણા કરવી જોઈએ સરકાર કરતી પણ છે હમણાં કે નદી નાળાઓ તરફ એ લોકો સાફ સુથરા પેલું કામ કરતી છે એને પેલા હું કેવાય આસપાસ પેલું અ પાટાઓ પેલો હ બાંધે ને દિવાળો બાંધે ને ચૂચી જેમાં બગાડ ના થાવો લોકો ને પછી પશુ પક્ષીઓ જઈને ત્યાં પશુઓ બગાડ ના કરે તેવી રીતના એ લોકો સંરક્ષણ કરતી છે બધી સંસ્થાઓ કરતી છે દરેક સારા અને કોલેજ અને ઘરોમાં પણ પાણી બચાવવાની ટેવ અપનાવી જોઈએ
હમ
આપણેે સૌ મળીને એક સંપ આપણે સૌ આપણા છોકરાઓ મળીને એના આસપાસના જે આપણા લોકો રે ને એ લોકોને આપણે મળીને સબ બધાએ એક સંકલ્પ લેવો જોઈએ જેટલું જરૂરી હોય એટલું જ પાણી નો વપરાશ કરવો પાણી બચાવીએ અને જીવન બચાવીએ કેમ કે જળ એ જ જીવન છે
પાણી બચાવવું એ માત્ર ફરજ નથી એ આપણું કર્તવ્ય છે તમે હું કેવા માંગો બેન
હા બેન તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે આપડે થોડુંક પાણી બચાવવાની વિશે હું પણ તમને કઈ કેહેવા માંગુ છું પૃથ્વી પર છે ને ભલે ખૂબ મોટા જળ જળ રાશિ હોય પરંતુ પીવાલાયક મીઠું પાણી તો અત્યંત મર્યાદિત માત્રામાં જ ઉપલબ્ધ છે એ તો બધાને ખબર જ છે વધતી જતી વસ્તી અ શહેરીકરણ અને ઉદ્યોગના કારણે પાણીનો વપરાશ સતત વધી રહ્યો છે જેના લીધે ભૂગર્ભ જળના સ્તર ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યા છે જો જોખમ જો આપણે આજે પાણીનોો વિવેક પૂર્ણ ઉપયોગ નહી કરીયએ ને તો ભવિષ્યમાં ભયંકર સંકટ આવી જાય આવી જશે પાણીની એક એક બોન કિંમતી છે અને તેને બચાવ બચાવી બચાવવી દરેક વ્યક્તિની ફરજ છે પરંતુ આપણા સમગ્ર સા અ સમાજની નૈતિક અને સામાજિક જવાબદારીઓ પણ છે. એટલે આપડા બધા એ છે ને પાણી બચાવવું જોઈએ બે તમે જે પણ કીધું છે ને હમને બેન તે ખુબ જ સરસ કીધું છે મને તો મારી વાતો ખુબ જ સારી લાગી છે અને તમારો ખુબ ખુબ આભાર બેન
તમારો બ આબાર ચાલો